હલો.
હાલો મારો અવાજ આવે છે તો.
હા આવે છે, કેમ છો?
હા અમે મજામાં છીએ તમે કેમ છો?
બસ અમારું સારું છે, તો આજે આપડે હોસ્ટેલ લાઈફ વિશે કઈક વાત કરશું બરાબર
હા બરાબર જરૂર આપડે હોસ્ટેલ વિશે વાત કરીએ તો હું મારું કઉ છું તો હોસ્ટેલમાં બધા પોતાનું શિક્ષણ માટે ઘર છોડીને બધા શહેરી વિસ્તારમાં ઘરથી દૂર હોસ્ટેલમાં રહેેતા હોય છે.
હમ હમ હમ.
હા તો તમારું કેવું કેવું છે.
અમારે ભી એવું છે કે. પોતાના કરિયર માટે લોકો પોતાના ઘરેથી દૂર જાય હોસ્ટેલમાં રહેેતા હોય છે મા બાપ થી દૂર રહેવું પડતું હોય એ લોકોને પણ
હા તમે બરાબર કીધું અને એવું હોય છે કે જયારે આપણે ઘર છોડીને હોસ્ટેલમાં આવે છે તો પણ પેલા બહુ મુશ્કેલ લાગે છે. આપડે આપણું ઘરનું કોમ્ફર્ટ ઝોનમાં હોઈએ છેએ જારે આપડે. ત્યાંથી બહાર નીકળીને હોસ્ટેલમાં રેતા પણ નવું લાગે છે. કે હોસ્ટેલમાં તો કોણ હશે કોમાં દેખભાલ કરશે. હોસ્ટ અમારા રૂમમેટ કેવા હશે મેડમો કે. કેવી હશે કેવું બધું રહેવાનું હશે રુમ કેવા હશે એવી ઘણી બધી મુશ. મુશ્કેલીઓ નો આપણને આ પરેશની થતી હોય છે.
હા તમે બરાબર કીધું તો તમારું શું એક્સપિરિયન્સ છે તમે ફર્સ્ટ ટાઈમ અગર ગયા હશો હોસ્ટેલમાં રહેવા તો તમને શ કેવું લાગ્યું હતું ત્યારે.
હા તમે મને એવું જ લાગ્યું હતું કે મેરે અ. હવે ઘર થી નીકળીશું મે એકલી શું કરીશ. કોની જોડે વાત કરીશ કેમની વાત કરીશ. મેડમો કેવા હશે ત્યાંના રૂલ્સ કેવા હશે જમવાનું કેવું આપ તોશે. મારી રૂમમેટ કેવી હશે એ સારી તો હશે ને મારી જોડે વાતો તો કરશે ને. મારી હેલ્પ તો કરશે ને. એવા બધા ઘણે બધા પ્રશ્નો મારા અંદર મુજાતા હતા. પણ જયારે મેં હોસ્ટેલમાં આઈ. મેં એક દિવસ રહી અને મને બધું ખબર પડી કે હોસ્ટેલ કેટલી સારી છે એક ટાઈમ એવો આવશે કે જયારે આપણને ઘર કરતા હોસ્ટેલ સારી લાગે. બોલાવે છે અમુક છોક. અમુક ને એવું હોય છે કે હોસ્ટેલમાં આપણને નહીં ફાવતું હોય પણ એવું કઈ નથી આપણને પેલા પેલા થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડે પણ ધીરે ધીરે પછી આપણને એ સારું લાગવા લાગે છે.
હમ બરાબર કીધું તમે તમને ત્યાં જમવાનું ને બધું ભાવતું. હોસ્ટેલ નું ખાવાનું.
હા જમવાનું હું કહું તો અમારે અહં મસ્ત સ્વાદિષ્ટ જમવાનું બનાવે છે. અને રોજે એમનું મેન્યુ પ્રમાણે વિકનું મેન્યુ પ્રમાણે હોય છે. તો સવાર સાંજ એ લોકો રોટલી પણ અને જોડે ભાત ખીચડી એવું કઈક ને કંઈક સારું બનાવીને આપે છે. અને ચા પણ એવું કઈ કે તહેવાર એવા હોય છે. ત્યારે મિષ્ઠાન પણ આપે છે અને મંથમાં એક વાર તો એ લોકો મિષ્ઠાન હોય છે જેમાં પણ મીઠાઈઓ આપે છે જેમ કે ગુલાબ જાંબુ છે, હલવો છે હા એવું બધું સારી સારી વસ્તુઓ આપે છે.
હા બરાબર તમે બરાબર કીધું. તો તમે જયારે હોસ્ટેલે ગયા બરાબર તો તમને તમે કોલેજ પણ હોય હોસ્ટેલ પણ હોય તો બંને લાઈફ જયારે તમે ભેગી થઈ. અને ઘરનું મૂકીને બધું કામ ઝને બધું મૂકું તમે તો તમને એકલતા પણ નહી અનુભવ થયો પેલા
તમે એવું કીધું કે કોલેજમાં અનેન હોસ્ટેલમાં તમે ગયા તો તો મને કરતા પડો ના થયું તો એનો આન્સર હું એવો આપું છું કે તમે ઘરમાંથી ઘર છોડીને બહાર આવ્યા તો મેં કોલેજમાં અભ્યાસમાં એટલા બધા અંદર પડી ગયા. હોસ્ટેલ કોલેજમાં ભણવામાં કે તમે પછી ઘરનું થોડું ધીરે પૂરવા લાગે. અને કોલેજમાં તમે નવા ફ્રેન્ડસ બનાયા એમની જોડે વાતચીતો કરી તો એમની સાથે પણ સારું લાગ્યું. અને પછી જયારે હોસ્ટેલમાં રૂમમેટો છે મારા બીજા બાજુના રૂમમેટ છે એ પણ મારી જોડે સારું રીતે વાતો કરતા મને સારું રાખતા. મારી માટે એમાં મારો ફેવરેટ ચોકલેટ પણ લઈને આવતા. એવું સારી રીતે આપને રાખતા છે એવું આપણને ઘરમાં સારી રીતે મમ્મી પપ્પા ભાઈઓ રાખતા એવી રીતે મને હોસ્ટેલમાં પણ સારી રીતે રાખે. એટલે મને એટલું બધું એ નહી થયું.
બરાબર તમે બરાબર જીતું તો તમારે હોસ્ટેલમાં તમે વેલા ઉઠતા પેલા ઉઠી જતો તમે કેમ કે ઘરે મમ્મી પપ્પા હોય એલે ઉઠાડે પણ હોસ્ટેલમાં તો કોઈ ના હોય તો
હા તમે બરાબર કીધું. કે ઘરે તો આપણને ઉઠાવા માટે મમ્મી હોય કે પપ્પા હોય છે. ત્યારે હોસ્ટેલમાં એવું નહી હોતું. આપડે કોલેજમાં વહેલા સવારે જલ્દી જવાનું હોય છે. તો આપડેને એલાર્મ રાખવા પડે છે. અને એલાર્મ પણ આપણે એક એલાર્મે એ ઉઠી જવું પડશે જયારે ઘરે એવું કે મમ્મી જ્યાં સુધી આપણને બે કે ત્રણ બૂમો ના પાડે ત્યાં સુધી આપણે રજાાઈ માંથી બહાર નહી નીકળતા પણ હોસ્ટેલ માં આપે થોડુંક સારું સીચી રહીને આપડે વિચારીને રહેવું પડે કે ચાલ અમારે કોલેજ જવાનું છે તો હવે મારે ઉઠવું જ પડશે એટલે આપડે એક એલાર્મ એ ઉઠી જઈએ.
બરાબર એટલે તમે હોસ્ટેલમાં જાવ એટલે માણસ પોતાના લાઈફથી સેટિસફાઈડ થઈ ને બધું તમે નવું નવું શીખતા રહો એવું તમે કરિયર ગ્રોથ કરી શકો આગળ જઈને હા તો તમે ત્યાં ગ્રુપ સ્ટડી પણ
હોસ્ટેલ
હા હા હા હા બોલો બોલો
હા. હા તો હું એવું કેવા માંગુ છું કે હોસ્ટેલ લાઈફ આપણને બીજું ઘણું બધું શીખવે છે. કે આપડે આ જીવનમાં કઈ રીતે આગળ વધું. આપડણે આપડી સ્કીલ્સમાં કઈ રીતે વધારો. કરવો આપડે એકબીજા સાથે કઈ રીતે વાતો કરવી, આપડે પ્રોફેશનલી કઈ રીતે રવું, કઈ રીતે બિવ કરવો, એવું ઘણું બધું આપણને હોસ્ટેલ શીખાવે છે. તો હું તો કઉ છું કે બધાએ એક વાર હોસ્ટેલ નો અનુભવ કરવો છું.
હા એકચુલી તમારી જિંદગી શું છે હો્ય લફ જ શીખવાડે તમારે આગળ તમે કેવી રીતે એડજસ્ટ કરો કેવી રીતે આગળ વધો મુશ્કેલીઓનોો સામનો કીર્તિ કર એ હોસ્ટેલ લાાઈફ જ તમને શીખવાડી શકે બેસ્ટ હોય છે એ તો તો હા હા. તો તમે હોસ્ટેલ જાતે બધું કામ કરતા તમને કઈ થતું નતું કેમ કે ઘરે તો કપડાં વપડાં મમ્મી ધોઈ આપેને બધું જમવાનું બનાવે જમવાનું ચાલો ઠીક છે. કપડાં તો જાતે ધોવા પડે બધું કામ તો તમારે જાતે કરવું પડે તમને મુશ્કેલ નતી આપ તમે જયારે હોસ્ટેલમાં ગયા ત્યારે?
હા પેલા સ્ટાર્ટિંગમાં મને મુશ્કેલો થતી હતી કે ઘરે આપણે ક કઈ કામ નતા કરતા. પણ હોસ્ટેલમાં આપડે કપડા નવા જાતે ધોવા પડે છે. અને ચલો હજુ સાફ સફાઈને એવું છે એ તો આપડે કામ વાળી ભાઈ ની બી આવતી હોય છે. તો એ બધું કઈ લે પણ કપડાને છે આપડું બીજું બધું રૂમ સાફ રાખવાનું હોય છે. ટેબલો સાફ રાખવા છે કપડા ઘડીકને પ્રેસ કરવાના. એવું બધું આપડે જાતે કરવું પડે છે પણ આપણે એટલું બધું એ નથી થતું જેટલો આપને એવું થાય છે કે હોસ્ટેલ લાઈફ બહ મુશ્કેલ છે એવું નથી. આપડણે કરવા માંગે તો આપણેે વધુ કરી શકીએ છીએ. એટલે આપડે પેલા થી ડરી ના જવું જોઈએ.
હા તમે બરાબર કીધું તો હવે એ હું પૂછવા મામાંગુ છું કે તમે હોસ્ટલમાં જઈ ગયા. તો ઓબ્વિયસ વાત છે કે તમને ઘરની પણ બહુ યાદ આવતી હશે. તો તમે એઈ વસ્તુ તમે ડીલ કેવી રીતે કરતા હો?
હા તો જો જયારે પણ મને ઘરની કેવી યાદ આવે તો હમણાં તો આધુનિક દુનિયા માં ફોન આવી ગયો છે, તો આપડે એક ક્લિક કરવાથી હોય તો ઘરે વિડિયો કોલ જતા હો રહી છે. તો આપડે તરત જ રૂપનું લાઈવ આપ આપડે વાતો કરી શકીએ પહેલા હું નતું. પેલા એવું હતું કે પત્રો લખવા પડે લેટરો લખવા પડે. એ પોસ્ટ કરવાના એ જાય બે દિવસ પછી એ લોકો વાંચે. પછ એ લોકો પાસે આપણને પત્ર લખે એવું હતું, પણ આ એવું નથી હવે બધું આધુનિક ચાલુ રહ્યું છે કે આપણે જયારે બી આપને ગાની યાદ આવતી હોય. તો આપડે ફોન કોલ પર વાતો કરી લઈએ એકબીજાને પૂછી લઈએ કે કેમ કેવું છે બધું કેવું ચાલી રહ્યું છે. તો આપણા મનને થોડી શાંતિ રહે છે કે ચલો અમે વાત કરી છે બધું સારું છે. એટલે આપને એટલું બધી યાદ નથી આવતી ઘરને. અને આપણેે અંયા બીજા બધાડા રૂમમેટ્સ છે બીજા બધા. થ્રેડસ છે. એમના બ જોડે રહીને આપણને એટલું નથી યાદ આવતું.
હમ બરાબર તમે બરાબર જીધું. પણ હવે હું એવું કહવા માંગુ છું કે તમારા હોસ્ટેલમાં કોઈ એવી રમત વમત થતી કે કોઈ ઉજવણી થતી. સાંસ્કૃતિક કાર્યક્રમ ગયાથ તો.
હા તો એની વાત કરો તો હા અમુક રમતો છે સાસ્કૃતિક કાર્યક્રમો એ બધી થતું હોય છે અમુક તહેવારો ઉજવાતા હોય છે હોસ્ટેલોમાં. એવું નથી કે આપડે કશું નહી એકદમ ખાલી રેવાનું ખાવાનું. એવું કઈ નથી, બીજી બધી બી ઘણી એક્ટિવિટીઓ હોસ્ટેલમાં થતી હોય છે. તો આપડે આજે હોસ્ટેલ લાાઈફ વિશે ઘણી એવી વાતો કરી. અને મારો અનુભ અનુભ એજ છે કે આપડે કોઈ દિવસ ડર મુશ્કેલી થી ડરવું ના જો એનો આપણે હિંમત થી એનું
સામનો કરવો જોઈએ હા બિલકુલ તમે સાચી વાત કરી. આજે આપણેે બહુ જ સારી રીતે વાત કરી બહુ જ મજા આવીઈ તમને તે. હોઈ શકે તમને પણ મજા આઈ હશે? તો આવી જ રીતે આપડે કોઈ વિઝિ ટોપિક લાવશો ત્યારે આપણે વાત કરશું. તો તમે? તમે પોતાનું ધ્યાન રાખજો. અને પછી કોઈ નવા ટોપિક જોડે આપણેે મળશું.
હા જરૂર તમે પણ તમારું સ્વાસ્થ્ય ન ધ્યાન રાખજો તો તમારે વાતચીત કર વા ખૂબ ખૂબ આભાર.
હા હા ધન્યવાદ ધન્યવાદ,